નમસ્કાર કેમ છો?
મજામાં. તમે કેમ છો?
હા અમે પણ મજામાં છીએ. શું કેવ હાલમાં બધા સારા છે ને ઘરે?
હા એકદમ સારા છે. તમારા ઘરે બધા કેવા સ સારા છે. ને ચોમાસુની સિઝન માં બધા હમણાં.
હા સારા છે. અમારે ઘરે પણ તો શું કેવ અત્યારે લગ્નને એવું કેવું ચાલુ રહ્યું છે અરે ઘર બાજુ લગ્નને એવું હશે ને!
હા હમણા તો તમે જાણો જ છો કે લગ્ન સિઝન ચાલી રહી છે. જેથી કરીને અમારે ઘણા બધા લગ્નમાં ગયા છે. અને અમારા જે સગા સંબંધી લગ્ન પણ અવે તો પતી ગયા છે. કારણ કે બે ત્રણ દિવસ પહેલા જ પતી ગયા. અને એ લગ્નમાં અમે ખૂબ મજા કરી ખૂબ નાચ્યા અને ખુબ આનંદ કર્યો અને બધા બધા અમારા પરિવાર લોકો પણ ખુબ મજા કરી તમારા ઘરબાજુ કેવું ચાલી રહ્યું છે અમણાં લગ્ન?
હા અમારે આગળ બાજુ બી ગણાં તો સગામાં એવા ઘણા લગ્ન છે. આ લગ્ન પ્રસંગમાં તો ખૂબ મજા આવે છે. મને લગ્ન પ્રસંગમાં મને તો જમવાનું અને નાચવાનું અને બધા સગા મિત્રો સાથે મળવાની પણ ખૂબ મજા આવે છે. લગ્ન પ્રસંગમાં તો તમને પણ મજા આવતી હશે ને!
હા આવે નહી તમને કીધું ખરું મને નાચવાનું ખુબ ગમે છે. અને લગ્ન સિઝન ક્યારે આવેને હું એની જ રાહ જાઉં છું. અને જે આપણા જે કુટુંબમાં લગ્ન હોય આપણા ઘરે લગ્ન હોય તો એ ક વાત જ અલગ છે કારણ કે એ આપડે ઘરે લગ્ન હોય તો આપડે ઘણી બધી તૈયારી કરવી પડે છે. અને ઘણા બધા પ્રકારના કાર્ય કરવારો છે. બધી રીતે બેસવું પડે છે. જેથી કરીને આપડે આપણા ઘરમાં જો લગ્ન હોય તો ખુબ મજા આવે છે. અને ઘણા બધા આપણા સગા સંબંધીઓ આવે છે. વાતચીત કરે છે. બેસે છે આપડા ઘરે બધા રહી છે. અને આપણા તે દિવસો પાંચ છ દિવસ આપણે ખૂબ મજા આવી જાય છે. અને પાંચ, છ દિવસમાં આપણે ઘણી બધી વાતો પણ કરી નાખીએ છીએ. અને જેના કારણે આપણા સંબંધ પણ વધે છે. અને વ્યવહારો પણ સારા બને છે. એટલે કે આપણા જે પણ આવા લગ્ન સિઝન આવે છે તો આપણે જેની સાથે આપણે ખરાબ વ્યવહારો થયેલા હોય એટલે કે થોડી ઘણી બોલા ચાલી થઈ ગય તો આપણે ફરીથી આપડણે સુધરે એવી આપણે આશા રાખીએ છીએ બરાબર ને તમે!
હા સાચી વાત છે. ને લગ્ન પ્રસંગમાં શું છે. ખુબ જ વધારે પડતી તૈયારી કરવી પડે છે. અગાઉ થી મહિના બે ત્રણ મહિના અગળની આપણે તૈયારી કરવી પડે છે. જેના કારણે અ ખુબ જ વહીવટ કરવો પડે છે. અને લગ્ન પ્રસંગ બધું સામાન ખૂબ જરૂરી હોય છે. બધા સામાન જોઈએ છે. કોઈ એક વ્યક્તિ નહી પણ આખી પરિવારે બધી જિમ્મેદારી પર મુકામ અમલ કરવો જોઈએ અને બધા એ પોત પોતાની જે ફરજ છે તે નિભાવવી જોઈએ જેના કારણે આ યોગ્ય પ્રસંગમાં જે તકેદારી હોય તે સચવાઈ રહે. કારણ કે લગ્ન પ્રસંગમાં ખૂબ અ વહીવટની ખૂબ જરૂર હોય છે. જેમાં અ બધા સામાનની જરૂર હોય છે. અલગ અલગ રીતિ રિવાજો દ્વારા અલગ અલગ બધા સામાન જોઈએ છે. પછી રસોડાનો ખૂબ જ એવો મોટો પ્રકારનું રસોડું બને છે‌. જેમાં ખૂબ જ યોગ્ય કાળજી રાખવી પડે છે. રસોઈને બધું સામાન લાવી આપવું પડે છે. રસોઈનું સામાન લાવી આપવું પડે છે. અને યોગ્ય પ્રકારે પ્રકારે બધી તકેદારી રાખવી પડે છે. જેના કારણે સગા સંબંધીઓ પણ ખુબ જ મોટા પ્રમાણમાં આવે છે. અને મિત્રો આજુબાજુના ગામના રહેવાસીઓને પણ આપણે આમંત્રણ આપીએ તેઓ પણ આવે છે. પછી તેઓ બધાને એક અગાઉ થી આમંત્રણ આપીએ તો તે લોકો આવે છે. એ બધી તકેદારી રાખવી જોઈએ, ‌ જેના કારણે એ ખુબ જ મોટો વહીવટનો પ્રકાર બની જાય છે બરાબર ને!
હા બરાબર કારણ કે આપણે જો આપણા ઘરે લગ્ન હોય તો આપણે બધા જ જે આપણા જેના સાથે સંબંધ સારા હોય સગા સંબંધિ હોય તેને આપણે બોલાવવું જોઈએ. આમંત્રણ પત્રિકા આપવી જોઈએ અને જે આપણે પત્રિકા આવે છે, જે આપણે આ બધાને આપવી જોઈએ ને કોઈ રેય‌ નહી જવું જોઈએ, પાછુ આપડાથી એટલે કે આપણે ભૂલથી ગઈ ને પાછું આપણુ રહી જાય તો પછી એ લોકોના મનમાં એવું થાય છે કે આપણે બોલાવ્યા ની‌ એવું પણ થઈ જાય છે, પણ તો આપડું ભૂલ નહી રે પણ આપણે ભૂલી જવાય તો આપ જ ભૂલ કવાય કારણ કે બીજા તો આપ શું વિચારે છે, આપણને થોડી ખબર હતી જેથી કરીને આપણે બધાને યાદ આપ જે આપ સગાસંબંધી છે, આપણા જે પાડોશીઓ છે, આપણા જે દૂર દૂર ના જે પેલા સગા સંબંધીઓ છે, તેને પણ આપણું યાદ કરીને પત્રિકા આપું જોઈએ, કારણ કે બધાને આ પત્રિકા આપે તે લોકોને પણ સારું લાગે અને આપણને સારું. અને આપણે જો આપણે જ આવું ભૂલી જાય તો પછી આપણને પસી મજા ની આવે, જેથી કરીને આપે બધા સાથે વ્યવહાર સાચવવો જોઈએ. અને લગનમાં તો તમે જાણો જ છો કે આપણા જે ગામડાઓમાં જે લગન કરવામાં આવે છે, તે તો ખુબ ધાર્મિક અને એકદમ પવિત્ર રીતે કરવામાં આવે છે એટલે કે તેમાં ઘણી બધી પ્રકારની વિધિઓ કરવામાં આવે છે અને પેલા તો એટલે કે મંડપમાં બધા સાંતક કરવામાં આવે છે ઘણા બધા પ્રકારની વિધિ કરવામાં આવે છે એટલું ખબર છે મને પરંતુ અને બીજું તો એજ કે આપડા જે ગામડામાં લગન કરે છે તેમાં તમે જાણો વધારે વધારે પ્રખ્યાત હોય બધું દાળભાત ખૂબ સારું બનાવે છે ગમવાના તે પણર થાય છે અને મારા જે અમારે સગા સંબંધી લગન હોય એમાં પણ એટલું સરસ જમવાનું બનાવેલુ કે ત્યાં વાત જ નહીં અને મતે જે હોય એ લગ્ન પ્રસંગ હોય તેમાં દાળભાત જમવાનું ખૂબ ગમે છે શું તમને ગમે છે? છે દાળ ભાત જમવાનું
હા મને પણ બહુ ગમે છે. આ રસોઈ સારી બને એટલે લગ્ન પ્રસંગની રસોઈ મને ખૂબ ભાવે છે. એમાં બી દાળ, ભાત, શાક અને એ બધી વસ્તુ મને બહુ ભાવે છે અને લગ્ન પ્રસંગમાં જે અલગ અલગ રીતિ રિવાજો છે તેમાં પણ મને ખૂબ જ રસ છે. અને એમાં ઘણા બધા રીતિ રિવાજો જાણવા મળે છે. જેના કારણે અલગ અલગ પ્રકારના જે શું શું આપણે અ જે સંસ્કૃતિ છે તે આપલાની જળવાઈ રહે એ પ્રકારની મને જેમાં રસ ધરાવ હું ખુબ જ રસ ધરાવું છું મને મને ખબર છે તેમ લગ્ન પ્રસંગમાં ત્રણ દિવસ ના લગ્ન જેવો હોય છે. જેમાં હલ્દી, મંડપ અને પછી જે લગ્ન નો દિવસ હોય છે ત્રણ દિવસ લાગે છે. પછી એમાં રિંગ સેરેનીમાં સેરેમની પણ રાખવામાં આવે છે અને હલ્દી મહેંદી ના પ્રસંગ પણ કરવામાં આવે છે જે લગ્નનો ખુબ જ મજા આવે છે. પછી એમાં પણ સગા સમજ સાથે નાચવામાં અને તેઓ સાથે યોગ્ય રીતે તેમને ધ્યાન રાખીને સારી રીતે પ્રસંગમાં જે મજા આવે છે એ ખૂબ જ અલગ વાત છે. બધા સગા સંબંધીઓ અગાઉ પૂર્વથી આવી રહે છે અને તેઓ પછી આપણા ઘરે રહે છે અને ખુબ જ મજા આવે છે. પછી તેઓ સાથે ફરવામાં પણ મજા આવે છે. લગ્ન પ્રસંગમાં જે નાચવાની પણ અલગ જ મજા હોય છે કઈ. નાના બાળકો પણ ખુબ મજા કરે છે લગ્ન પ્રસંગમાં. લગ્ન પ્રસંગમાં કેવું હોય છે કે આપણે ખુબ જ અગાઉથી તૈયારી કરીને બધું ખૂબ કાળજી રાખવી પડે છે. કારણ કે આપણે બધાની વ્યવસ્થા નું ધ્યાન રાખવું પડે છે અને બધાની અલગ અલગ વ્યવ થા ના કારણે બધાની અને તેઓના બધાનું ભોજન જમવાનું પછી તેમની રહેવાની સુવિધા તેમને અલગ અલગ ક્યાં રહે છે પછી તેમના જે રહેવાશ માટે જે જીવા જરૂરિયાત ની જે પૂરતી તક કેદારીની વસ્તુ છે તેની બાબત નું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. જેથી આપણા જે સગા સંબંધીઓ છે એઓને કોઈ તકલીફ ના પડે છે. જે લગ્નમાં મહેમાન આવે એમને કોઈ તકલીફ ના પડે એની પણ આપણે તકેદારી રાખવી જોઈએ. એ આપણી ફરજ છે અને આપણે એ બધું ધ્યાન રાખીને જ આપણા જે લગ્ન પ્રસંગ હોય છે તે લગ્ન પ્રસંગના વ્યક્તિ એ ખૂબ જ ઘર કાળજી રાખીને બધા વ્યવહારોની યોગ્યતા ધ્યાન રાખવું જોઈએ. એ ખૂબ જ મોટા પ્રકારની જિમ્મેદારી રહે છે લોક પ્રત્યે.
હા તમારી વાત એકદમ સા ચી છે. કારણ કે લગ્નમાં તો ખૂબ મજા આવે છે અને એ લગ્ન દિવસો હોય છે તે વા અલગ જ હોય છે. પરંતુ તમે જાણો છો કે લગ્નમાં ઘણા બધા પ્રકારના અલગ ડીજ લાઉડ સ્પીકર ખૂબ વધારે હોય છે તે તમે જાણો છો કે આવા ઘણા બધા એટલે લગ્નમાં જે ડીજે વાળા હોય છે તે લોકો પોતાનો બીજાને કમ્પેર કરવા માટે એનું જે ડીજે હોય છે તેનું લાઈફ સ્ ખુબ વધારે છે. જેના કારણે તમે જાણો છો કે આપણને કાનમાં સાભળવાની તકલીફ પડે છે. એટલે કે આપણે ડીજેને જો સામે ઉભી રે તો આપણને એટલું બધું ગ પણ લાગે છે અને આપણને કઈ સાંભળતું પણ નથીને એટલું બધું લાઉડ સ્પીકર ન હોવું જોઈએ પણ એ લોકે ધ્યાન રાખવું ખૂબ જરૂર છે. કારણ કે જેને લીધે તમે જાણો છો કે ધ્વનિ પ્રદૂષણ થાય છે એમ અને આપણે સાંભળી પણ ના શકીએ એવું પણ શક્યતા થઈ જાય છે. એટલે કરીને તમે જાણો છો કે આવા જે નાના નાના બાળકો હોય છે તે બીજે રીતે ખૂબ પ્રેરિત હોય એટલે કે ડીજે એમ નામાં સાંભળીને એ લોકોને ખૂબ ગમે છે. એટલે કે એ લોકો ડીજે સામે ખૂબ નજીક જાય છે જેથી કરીને પછી તમે જાણો છો કે ડીજે પાસેથી નીકળતા એટલું બધું લાઉડ સ્પીકર અને લાઉડ અવાજને લીધે એ લોકોના કાન પર અસર ખૂબ જલ્દી પડે છે. જેથી કરીને આવા આપણે તો સમજવું જ જોઈએ અને આ જે પણ ડીજે વાળા હોય છે તે લોકો પણ વિચારવું જોઈએ કે એટલું બધું કે વધારે અવાજ નથી કરવું કે બીજાના કાનમાં પણ અને એ લોકોને પ્રદુષણ વધારે છે જેથી કરીને ડીજે વા ધ્યાન રાખવું જોઈએ અને નાના નાના બાળકોએ તો આવા ડીજે આટલું બધું નજીક જવું જ જોઈ જ નહીં કારણ કે એમના કાન પર ખુબ વેલું અસર પડી જાય છે અને એ લોકોના કાન આના બેેરા પણ થઈ જાય છે. શું તમારે આના વિશે શું કેવું છે બરાબર જ ને આનો?
હા સાચી વાત છે. કારણ કે એ જે અને જે સાઉન્ડ સિસ્ટમ હોય છે એનો જે અવાજ હોય છે એ ખૂબ જ તીવ્ર પ્રકારે એ લોકો મોટો રાખે છે. જેના કારણે નાના બાળકોએ અને એમણે તેમથી દૂર જ રહેવું જોઈએ. કારણ કે તેના કારણે આપણા શરીરમાં જે વાઇબ્રેશન આવે છે અને પછી તે આપણા શરીરને નુકસાન કરી શકે છે અને આપણા કાનને પણ નુકસાન કરી શકે જેથી કરીને અમુક એ ઉંમરના જે બાળકો છે એમણે એનાથી દૂર જ રહેવું જોઈએ અને દૂરથી જ નાચવું જોઈએ. કારણ કે એનો અવાજ ખૂબ જ તીવ્ર અને ભયંકર હોય છે. જેથી કરીને આપણા જે શરીરના જે ધબકારા હોય છે એને પણ એ વધારી શકે છે અને એના જે એના પર દબાણ કરી શકે છે અને આપણા કાનના પડદાને પણ એયા દબાણ આપી શકે છે જેથી કરીને એ દુર જ રહેવું જોઈએ એ એવી અમુક તકેદારી બાબતોને ધ્યાન રાખવું જ જોઈએ કારણ કે એ પછી જે ગંભીર બાબત બની શકે છે એટલે આ તકેદારી રાખીને આપણે એને યોગ્ય રીતે ધ્યાન રાખવું જ જોઈએ અને એની જે ચોક્કસ પરિસ્થિતિના અધીન આપણે આ બધી તકેદારી રાખવી જોઈએ નાના બાળકો પ્રત્યે.
તો બરાબર જ છે તમને કીધું કે આવો જે ડીજે વાળા બધા લોકો હોય છે તે પોતાનું પેલું વધારે એ લોકોનું પેલું બતાવા સાર લોકો વધારે જ વગડતા હોય છે જેથી કરીને સરકારે માન્ય આપ્યું છે કે એટલે શહેરોમાં તમે જાણો કે બાર વાગ્યા પહેલા જે લાઉડ સ્પીકર જે પણ હોય છે તે બંધ કરી દેમાં છે પણ ગામડાઓમાં તો ત્રણ ચાર વાગ્યા સુધી ચાલુ જ રહે છે એટલે કે તેમાં પણ અવે તો થોડી ઘણી એવી જે કાયદો આપવો જોઈએ કારણ કે વધારે જેટલો અવાજ કરે તો એ લોકોને દંડ થવાો જોઈએ બીજે કારણે જેથી કરીને આવા જે વૃદ્ધો હોય છે પછી બાળકો હોય છે. એ લોકો માટે સારું ના કહેવાય કારણ કે બાળકો પણ આટલા બે ત્રણ વાગ્યા સુધી જાગે છે ને આવું મોટો ઘોંઘાટ જેવો અવાજ સાંભળે છે જેથી કરીને એમના કાનને ખૂબ મોટા પ્રમાણમાં અસર કરે છે એટલે અવાજ એ લગ્ન પ્રસંગમાં થાય છે જેથી કરીને આપણે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે સારું મળે એક વાર આ આપડે પાછા મળીશું અને આવી લગ્ન વિશે પાછી વાતચીત કર